જય શ્રીરામ ભાઈ કેમ છો તમે ઘરે બધામાંજામાં છે ને ભાઈ? હા હું પણ મજામાં છું ને હમણા તો ઘરે આરામ કરી રહ્યો છું કારણ કે હમણાં જ મારીીતે જે બીકોમ હતું. હમણા પલટું છે ને હું તમારી મારે વાતચીત કરવા છું આપણે આજકાલના જે બધા એટલે આપડે તો યુવાન જ છે મોસ્ટલી હવે તો આપડ તો એ બી કોમ પૈટું છે એટલે આપડ બી હું હ તો અધાર કોંગ્રેસ થઈ જશે. થઈ રહી છે. પરંતુ એમ તો આપડી તો મોસ્ટલી એમ તો વિસ થયા છે પરંતુ આજકાલના જે આપણાથી બે ત્રણ જેવા નાના બાળક એટલે કે આપડા જે, ના હોય છે તે લોકો આમ આજકાલ જે મોબાઈલ અને સોશિયલ મીડિયા છે એ લોકો ખુબ વધારે એ લોકો ઓનલાઈન રહે છે, અને ઘણા બધા લોકો જેમ કે મોબાઈલમાં ઘણી બધી સુવિધા એ લોકો યુઝ કરે છે. તમને ખબર છે કે મો-મોબાઈલ આપણા માટે ખુબ સારો છે કારણ કે મોબાઈલ આપડા ઘણા બધા પ્રકારના આપણે મોબાઈલ દ્વારા કાર્ય કરી શકીએ છીએ કારણ કે મોબાઈલમાં આપણે ઓનલાન પેમેન્ટ કરી શકીએ છીએ ઓનલાઈન શોપિંગ કરી કરી શકીએ છેએ. અને ઘરે આપે કોઈ થાકી ગયા હોય તો પછી ઓનલાઈન ફૂડ ડિલિવરી પણ આપડે. મંગાઈ શકીએ એટલે કે ફોન પર આવી બધી બધી એપ્સ કે પછી ફોન દ્વારા કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ બધું પણ આપણને કઈ જરૂરી કામ હોય, એ કોઈ પણ પ્રકારનું કામ આપણે ફોન દ્વારા કરી શકીએ છીએ. એટલે આજકાલ બધા આધુનિક વાળા જે બાળકો છે તે હમણાં ફોનમાં ખુબ અમણા તો બધા. લાગી રહે છે ને ગમે તે પ્રકારનું બધું યુઝ કરે છે અને ફોનમાં વધારે પડતા એ લોકો ટાઈમ વેસ્ટ કરે છે. પરંતુ મોબાઈલ અને સોશિયલ મીડિયાનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ કારણ કે તમને પણ ખબર જ હશે મોબાઈલ અને સોશિયલ મીડિયા. આજકાલના આધુનિક માટે અને આપણા જે, નાના નાના બાળકો માટે કેટલું યુઝફુલ થઈ રહ્યું છે. એટલે બાળકોને આપો પરંતુ બાળકોને એમાં એપી-એ બી સી ડી. અથવા એટલે કે એક થી ત્યાં મા બધું ગેમ્સ હોય છે. એ લોકોને રમવા જોઈએ, કારણ કે આજકાલ ના બાળકો મોસલી કાર્ટૂન છે ભાઈ એ લોકો જે યુટ્યુબ છે એ લોકો વધારે પડતું એમાં ધ્યાન આપે છે અને વધારે પડતું તેમાં આખો દિવસ લાગી રહી છે, એટલે કે એ મમ્મી પપ્પા એ લોકો સમજાવવું જોએ એ લોકને યોગ્ય ટાઈમે ફોન આપવું છે કારણ કે મોબાઈલ આજકાલના જમાનામાં ખુબ બધા માટે અગત્યનું સાધન બની ગયું છે. આજકાલમાં ખાવાનું ટાઈમ એકદમ સોય પરંતુ મોબાઈલ જો ની હોય તો પછી એ લોકો ને આખું આમ એટલે કે ઊગ પણ નથી આવતી ને એ લોકોને રહી પણ નથી શકતા મોબાઈલ વગેરે એમ. એટલે મોબાઈલ આજકાલના બધા માટે અગત્યનું સધન બની ગયું છે અને ખુબ બધા લોકો એમ તો યુઝ કરે જ છે, કારણ કે મોબાઈલ વગેરે કોઈને ચાલી ની શકે. બાકી તમાર બાજુ કેવું ચાલે તમે પણ તમારા ઘરના બધા પાસે મોબાઈલ હશે ને ભાઈ?
હા તમે કીધું એમ સાચી વાત છે કે આજના બધા આધુનિક યુગમાં. હું પણ હમણાં તો મોબાઈલમાં ખુબ જ લાગી રહ્યોમ છ એવું મને તો લાગે કે એ મને બી ધીરે ધીરે છોડવા પડશે. હું કાલથી એવું લીધું છે કે મેં હું ફોન બવ ઓછો ઈસ્ટમેલ કરા, ખાલી આ દિવસના બાર વાગ્યા થી હળબા લઈ અને રાતના કદાચ સાડા અગિયાર, બાર વાગે એટલે મેં કદાચ દિવસમાં એક કલાક જ ફોન વાપરે એવું મેં લીધું છે, અને જેના કારણે હું પણ સોશિયલ મીડિયા થી દૂર રેહુ અને મેં પણ એવું બધા ઇન્સ્ટાગ્રામ ને ઇન્ટ્રાગામ બધું ડીલીટ કરવાનું છે હવે થોડી. એ કાલથી હવે કેમ કે મને પણ હવે બહુ કંટાળાતો આવતો ટેસ વધે કોઈ અ એના લીધે ખુબ હમ ખરાબ પણ થાય છે અને તે તે સોશિયલ મીડિયા ખુબ જ ખરાબ છે, મારો દાખલો તમે જોઓ કે આ સોશિયલ મીડિયા કેટલી ખરાબ છે હું પણ એવું બધું કરવા માંગુ છું કે ફોનથી આઘુ રહુ અને હું હુ સારી સ્ટડી કરું અને કોઈ પણ ગવર્મેન્ટની એક્ઝામ કેવી પાસ કરવો એ મારી આશા.
હા ભાઈ તમે એકદમ સાચી વાત કરી એટલે ફોન આપણે જોવો જોઈએ પરંતુ આપણે યુઝફુલ માટે થવું જોઈએ, કારણ કે ફોનમાં આપણે કામ વગરનું લાગી રહી તો પછી આપણા માટે પણ ટાઈમ વેસ્ટ થાય છે. અને એવા આપડે ઘણો ટાઈમ એ ફોનમાં લાગી રહ્યો પછી તમે જે કીધું કે મગજ પર દુખાવો. કે પછી આંખ ખેંચાય કે પછી આપણું એટલે માઇન્ડ ભારે ભારે એવું લાગ્યા કરે એમ. એટલે એનું કારણ છે આજ છે કારણ કે વધારે પડતું આપ ફોન નો યુઝ કરશું. અને પછી આપડો બ્રાઇટનેસ પણ વધારે હોય ફોન ની તો પછી આપણો માટું પણ ખંચાય છે. પછી માથું વધારે દુખે છે ઊંગ પણ નથી બરાબર આવતી. અને પાછું આપડને ફોન જોવાનું મ થયા કરે છે એટલે એવું બધું થયા કરે એટ આપ, યોગ્ય રીતે ફોન ન આપડે જયારે એટલે જરૂરી હોય ત્યારે આપડણેમેન્ટ કરવું જોઈએ. એ ફોન તો આપણા માટે કેટલો ઝફુલ છે જેમ કે મને ખૂબ યુઝફુલ થઈ રહ્યું છે કારણ કે ફોન દ્વારા તમે જાણતા હો ગૂગલ છે પછી યુટ્યુબ છે કે પછી ફેસબુક છે. તેમાં આપણનેજી આપણે સ્ટ સ્ટડી રિલેટેડ ઘણા બધા પ્રકારના વિડીયો. કે પછી એવી બધી વેબસાઇટ કે પછી એવી ઘણી બધી પ્રકારની મટીરિયલ આપણને મળી જાય છે પીડીએફ વગેરે. આપણે જે પણ જોતા હોય તે આપણને ખુબ ઓનલાઈન દ્વારા મળી શકે છે, અને આપણે કોઈ પણ એવી જેમ કે સરકારી નોકરી માટે એટલે કે અપ્લાય કરી લું અને પછી આપણે એના માટે સ્ટડી કરવાનું હત હતો પછી આકશ આપણે કોર્સ કરવા માટે દૂર જવું પડે. તો પરંતુ એના કરતા આપણે જે ફોનમાં તમને યુટ્યુબ પર આપણને ઘણા બધા પ્રકારના એવા લિંક દ્વારા કે પછી વેબસાઇટ આપણને મળી શ છે બધાન એટલે ઘર બેઠા આપણે ફોન દ્વારા શીખી શકીએ છીએ. એટલે યુટ્યુબ પર પણ આવી ઘણી બધી પ્રકારની માહિતી આપે સ્ટદી માટે યુઝફુલ થઈ જાય છે. એટલે ફોન તો આજકાલના આધુનિકમાં ખુબ સારો છે કારણ તમે પણ જાણો કે ફોનમાં એક સુવિધા જેમ કે ઓનલાઈન પેમેન્ટ. તે આજકાલના ઘણા આપણા આધુનિક જે યુવાનો કે પછી આજકાલના બધા જ બિઝનેસમેનો છે તે લોકોમં યુઝ કરે છે, કારણ કે ઓનલાન પેમેન્ટથી ઘણા બધા લોકોને અ સમય સમય બચી ગયો છે ખર્ચા એટલે કે ખર્ચ પણ બચી ગયો છે કારણ કે તમે જાણો છો કે પહેલા તો બધા લોકો રો વ્યવહાર કરતા હતા, અને હવે તો બધા મોલી હવે ઓનલાઈન પેમેન્ટ ન વ્યવહ કરે છે કારણ કે રોકડમાં પેલા વ્યવહાર કર ત્યારે આપડ કોઈને પૈસા આપવા જોએ આપ કા તો પૈસા આપડે કોઈને લેવાના હોય. તો આપડણે એના પાસે જવો પડતો હતો ભ એના પાસે એટલે કે મુસાફરો કર પડતો હતો. અને આપણે ત્યાં જવાનો બડ ખર્ચો ઓળી જાય એમ. એટલે સમય પણ ખર્ થતો હતો અને મુસાફ ખચકોો પડતો હતો એટલે કે હવે તો આના લીધે આપડે ખુબ સારી રીતે ઓર્ડો શીખી ગયા છે. તરે બેઠા આપણે ટ્રાન્ઝેક્શન કરી સકીએ છે. તમામ પ્રકારના આપણેે ખર્ચા બધા આપણે ઘરે બે ચૂકી શકીએ છીએ હું પણ મારા ઘરના બધા તમામ સદસ્યોને. એટલે શીખે્યું છે કે ભાઈ તમે પણ ઓનલાઈન પેમેન્ટની સુવિધા યુઝ કરો. અને ખુબ સારી રીતેમે પણ આ જે ઓનલાઈન પેમેન્ટ આવ્યું છે તેનો યોગ્ય રીતે યુઝ કરો, બાકી તમારા ઘરના પણ આવી બધી જે મોબાઈલમાં આવી ઓનલાઈન પેમેન્ટ કે પછી ઓનલાઈન શોપિંગ કે પછી એ ઘણી બધી પ્રકારની જે બધી સુવિધા છે તેને પણ યુઝ કરતા હશે ને ભાઈ?
હા હું પણ અને અમારા ઘરના પણ એવું ઓનલાઈન પેમેન્ટ ખુબ જ વાપરે છે ઓનલાઈનને કારણે ઘણા એવા ફાયદા થાય કે અમારે કોઈ બદા લાઈનમાં ઉભો રહેવું પડે ને કોઈ પણ કામ હોય સરકારીમાં મને તો સરકારીમાં જવાનું એમ તો સારું લાગે કે તને કમરેચરમે કર્મચારીઓ ખરાબ પણ હોય છે એટલે મને તો બહુ નહી ગમે સરકારીમાં ક લાઈનમાં ઉભરાવાનું કે એ લોકો ન મોડું આપવાનું કે એવું મને નથી. નથી ગમતું એટલે હું પણ ઓનલાઈન બધું કરું છું અને જેના લીધે અ સારું થાય છે મને તો એ જ ગમે છે કે ઓનલાઈન સારું રહેવા છે અને હ ઘણા પ્રકારના ઓનલાઈન બિઝનેસ જેમકે હ આ કોઈ પણ પ્રોડક્ટ હોય તે વેચવા માટે હું ઓનલાઈન બજું આપી દઉં. એટલે તે ખુબ જ સારું લાગે છે અને ખુબ એડ્રોરવમેન્ટ અને ખુબ સસ્તી પડે છે હું કોઈ પણ જેવા કે દસ મિલિયન ફોલોવર્સનેવા રહે તેઓને હા હું અ તેઓને હું મારી બ્રાન્ડ પ્રમોસિંગ કરવારું આપી દઉં છું. અને તેઓને એક લાખ એવા કચ પ એ કરવાનાય તો એ લોકો ખુબ ઓછી ફી લે છે પણ વધારે ફી હા હા બહુ ઓછી લે છે. તમારે શું માનવું?
હા ભાઈ એ જ વ હોય તો એ જ વ કે આપણેે જે તમે જે કીધું એ બ બરાબર છે. એટલે ફોન દ્વારા આપણે તમામ પ્રકારના કાર્ય કરી શકીએ છીએ અને તમામ પ્રકારના આપણે ફોન દ્વારા કે પછી સોશિયલ મીડિયા તમને ખબર જ એટલે સોશિયલ મીડિયા કેટલો પાવરફુલ છે કારણ કે યુટ્યુબ છે ફેસબુક છે કે પછી અન્ય પ્રકારની વેબસાઇટ છે ઇન્સ્ટાગ્રામ છે તેમાં ઘણા બધા લોકો એમાં બધો વિડીયોસ બનાવે છે વ્લોગ બનાવે છે પોતાના ડેલી વ્લોગ બનાવે છે અને પછી ઘણા બધા લોકો એવું કરે છે. કારણ કે એમાંથી તમે જાણો છો કે ઘણા બધા યુટ્યુબરસ જેમ કે મિસ મિસ્ટર બીસ્ટ પછી આપણા દેશના સૌરભ જોશી છે કે પછી મનોજ ડે છે એટલે ઘણા બધા એ લોકો સ્ટ્રગલ પહેલા કરેલું હતું અને ખુબ સારી રીતે હમણાં ખુબ મોટા યુટ્યુબર બની ગયા છે. અને એ લોકોની હમણાં મંથલી ઇન્કમમાં બે ત્રણ કરોડ હોય છે એટલે કે એ લોકો વ્યુ પ્રમાણે અને સબસ્ક્રીસન પ્રમાણે એ લોકો પૈસા મળે છે એટલે આજકાલના જે કોન્ટેન્ટ ક્રીએશન બધા લોકો કરે છે અને જે બધા લોકોને ગમવા જોઈએ એમ. તે પ્રમાણે એ લોકો બધા વિડીયો બનાવે છે વ્લોગ બનાવે છે અને બધું એ લોકો ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ કે એના પર બધુ મૂકે છે. એટલે સોશિયલ મીડિયા ને પાવરફુલ પાવરફુલ એ આ રીતે બનાવવામાં આવ્યું છે. અને બધા લોકો એ લોકો જે આટલા એટલેણા ઘણા બધા લોકો આવી બધી પરિસ્થિતિમાં આટલા યુટ્યુબ માંથી ઉપર આયવા છે. તે આખું એલોકોનુ ડેલી જીવન આખું વિડીયોમાં શૂટ કરે છે ને એ લોકો બતાવે છે. અને આટલા માટે યુટ્યુબ જેમ સૌરભ જોશી છે તે લોકો તો એ એની કઈ ચેનલ જ છે ને એ લોકો શીખો છે કે તમે કોન્ટેન્ટ ક્રીએસન સોશિયલ મીડિયા કેવી રીતે તમે ઉપર આવી શકો છો અને કેવી રીતે અમારી પૈસા કમાઈ શકો છો. એટલે કે ઘણા બધા યુટ્યુબર એ લોકો આખી એમ પેલુ જે સ્ટુડિએબલ હોય છે તે આખો ડેલી એ લોકો મૂકે છે. અને આપણા આજકાલના જે બાળકો એવો જે કોન્ટેન્ટ ક્રિએશન કે પછી યુટ્યુબમાં એ લોકો વધુ કમાણી કરવા માંગતા હોય તો પછી એ લોકો લાગી રહેવું પડે છે કારણ કે યુટ્યુબ પર એવું નથી કે આપણે એક વિડીયો મકીને પછી સારાવા વ્યુ મળી જશે સારા એ શાસક્રાયબ મળી જશે એવું નય હોય. કારણ કે એમાં કોન્સિસ્ટન્સી રાખવી જોઈએ કોન્સિસ્ટન્સી કારણ કે જો આપણે એક વિડીયો મૂકીને પછી એવું વિચારીએ કે આ ગય એટ કે વ્યુ પણ નહીઈ ગયા સબસ્ક્રાઈબ પર નહીં આયવા. પછી આપણે છોડી દઈએ એટલે કે એવું નં કરવું છે કારણ કે ઘણા યુટ્યુબર એવું કર્યું એક હજાર વિડીયો મૂકીને અને પછી વ્યુ ના ગ્યા પછી બધું વ્યુ જતા ગયા એટલે કે એક હજાર વિડીયો લોકો મુ સતત મુક્ત જ ગયેલા અને પછી એ લોકોને, મહેનત રંગ લાવી એટલે કે યુટ્યુબમાં એવું છે કે સોશિલ મડિયા આપણે જો પાવર પેલુ બનાવું હોય તોછી બે ત્રણ વર્ષ કે પછી પાંચો વર્ષની મેહનત લાગ લાગી પડે છે. અને એમાં જ લાગવું પડે છે કારણ કે આ સોશિયલ મીડિયા કેય રતે યુઝ કરોવો તે પણ ઘણા બધા કોર્સ આપણે યુટ્યુબ પર મળી જાય છે. અને આમ જે ગુગલ છે બધું મળી જાય છે એટલે કે આપડે શીખવું હોય તો પછી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો ખુબ જરૂરી છે. કારણ કે તમને પણ ખબર હ જે યુટ્યુબ પર તમે પણ જે તમે પણ મુકતા હશો ને કોઈ વા એમ કે વિડીયોમ યુટ્યુબ પર એ કે જે તમે કમાવા માંગતા હોય તો?
હા હું પણ પેલા મુકતા હતો મારા એક હજાર સબસ્ક્રાઈબર હતા. અને હું મારા ફ્રેન્ડ હથના બનાવતો હતો પણ તેના હથના હવે બહ બને નહી. લે હું હ છોડી દીધધને બનાવાનું કે હવે હું જાતો યુટ્યુબ ચેનલને એવું. રેડ ગરા અને પછી બના, અને જેના કારણે હું કેમ કે તમે કીધું તેમ બહુ મોટા મોટા સપના હોય તો યુટ્યુબ ચેનલ ખોલવા જોઈએ કેમ કે તેના લધે પૂરા થઈ જાય એવું મને લાગે, કેમ કે મસડીસ મને જી વેગન મને બહુ ગમે. એ ખુબ જ સારી હોય છેીએ એટલે એના કારણે હું કદાચ હયુટ્યુબ બર કરા તો ખરો. અને તે ખુબ જ સારું લાગે છે કે એવા બધા ડ્રીમને તરત જ પૂરા થાય સોશિયલ મીડિયા એ ખુબ જ પાવરફુલ વેપન્સ છે હમણાંનો કે જે જેના લીધે આપણને ખુબ જ સારા કામ પણ થાય છે. અને ખુબ જ ખરાબ કામ પણ આપણથી થઈ એટલે આપણે સોશિયલ મીડિયા ના સહી રીતે ઇસ્ટેમાલ કરશે તો આપણા બિઝનેસમાં અને આપણમાં ખુબ જ ગ્રોથ આવશે. અને આપણે સોસલ મીડિયા ખુબ જ ઓછી એમ સ્માર્ટલી ઇસ્ટમાંલ કરવું જોઈએ જેના લીધે આપણને એક હમમ ખુબ જ સારો એવો કામ આવે, ચાલો આપણે આગળ પણ એ જ રીતે વાત કરીએ.
હા ભાઈ સારું આપણેે જે સોશિયલ મીડિયા અને જે એના વિશે વાત કરી તેને સારું ધન્યવાદ ભાઈ સારું મળએ પાછા.
હા હા.